આવે છે. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજા. આજનો આપરો વિષય છે અમીર પરિવાર.
ઓ હો! તો તો ખુબ સુંદર અને રસપ્રદ વિષય છે ચલો તો એને એની વિશે વાત કરી આપડે.
હા અમિત પરિવાર એટલે એવો પરિવાર જે પૈસા ગણી સંપત્તિ હોય.
બિલકુલ પણ કેવલ પૈસા હોય એટ એટલું બધું થઈ જતું નથી એનાથી
હા બિલકુલ. પરિવારમાં પ્રેમ, સમ્માન અને એકતા પણ ખૂબ જરૂરી છે
એજ અને ઘણા તો અમીર પરિવાર બોટા ઘરમાં રહેતા હોય જો હ
હા બિલકુલ સાચી વાત છે તેમના ઘરમાં ઘણી સુવિધાઓ હોય છે
હા આમ જેમ કે મોટો ડ્રાઈવિંગ રૂમ ગાર્ડન અને ઘણા રૂમો હોય છે.
સાચી વાત છે. કેટલાક ઘરમાં લાયબ્રેરી પણ હોય છે.
બિલકુલ અને જીમ, સ્વિમિંગ પુલ પછી જેવી સુવિધા પણ હોઈ શકે.
સાચી વાત છે. અમીર પરિવારના બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ કરે છે.
બિલકુલ તેમને સારી પુસ્તકો અને શિક્ષણની તક મળે છે.
શિક્ષનથી જ્ઞાન વધે છે.
ને આનથી જીવનમાં પ્રગતિ થાય છે.
અમીર પરિવારમાં લોકો ઘણી વાર. નો પોતાનો વિષય ચલાવે છે.
બિલકુલ અને કેટલાક લોકો તો કંપનીમાં પણ આમ ચલાવતા હોય છે કેવાય ને.
હા ઘણા લોકો રોજગારી પણ આપે છે.
બિલકુલ અને આજ રીતે બીજા લોકોને પણ આમ કામ મળે છે ને.
હા કેટલાક અમીર પરિવાર સમાજ સેવાવામાં પણ આગળ હોય છે.
બિલકુલ તેઓ હોસ્પિટલ બનાવમાં મદદ. કરે છે તો કેટલાક સ્કૂલો માટે પણ દાન આપે છે અને કેવાય ને કે ગરીબ. બાળકોને પુસ્તક પણ આપે છે.
બિલકુલ સાચી વાત. કેટલાક લોકો કપડા અને ભોજનનુંું વિતરણ કરે છે.
બિલકુલ અને આવા કાર્ય સમાજ માટે છે ને સારા ગણાય છે.
સાચી વાત છે આમિર પરિવારને ઘણી જવાબદારી પણ હોય છે.
બિલકુલ પૈસા સાથે સમજણ પણ જરૂરી છે ને ખર્ચ સમજીને જ. કરે છે ને એ લોકો બી.
હા બચત પણ જરૂરી છે.
બિલકુલ અને દરેક વસ્તુનો યોગ્ય. ઉપયોગ કરવો જોઈએ અને એમ કેહેવાયને કે વ્યર્થ ખર્ચ ટાલવો જોઈએ તો જ. આમ કેવાય ને કે અમીર પરિવાર બની શકાય.
સાચી વાત છે ઘરમાં શિસ્ત હોવી જોઈએ સમય ન. મહત્વ બધા માટે એક સમાન છે.
બિલકુલ સાચું હતું એને કેહેવાય છે ને કે. અમીર હોય કે ગરીબ સમય બધા માટે એક સરખો જ છે જો. સમય નું પાલન સફળતા ના તરફ જ લઈ જાય છે જો સૌને પણ જેને.
હ
પકડતા આવડતો હોય સમયને અને એની ચાલ એની સાથે. ચાલતા આવડવું તું હોય સમય સાથે એજ આમ કેવાય ને કે સફળતા. એને મળે.
સાચી વાત છે બહુ સરસ વાત ક તમે બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ સંસ્કારથી. વ્યક્તિનો સ્વભાવ સારો બને છે.
બિલકુલ તમે જેમ સંસ્કાર કીધું તો વડીલોનોો આધાર ભી કરવો જોઈએ નાના સાથે પ્રેમથી વ. ન બી કરવું જોઈએ.
બિલકુલ સાચી વાત અમીર પરિવારમાં પણ ઘરના નિયમ હોય છે.
બિલકુલ એ નિયમથી છે ને જીવન વ્યવસ્થિત આમ બને છે.
બિલકુલ સાચી વાત છે આરોગ્ય પણ ખુબ મહત્વનું હોય છે.
બિલકુલ અને સારા ભોજન થી છે ને તંદુરસ્તથી રહે છે.
હા કસરત પણ રોજ કરવી જોઈએ.
બિલકુલ અને તંદુરસ્ત શરીરથી છે ને સારા કાર્ય થઈ શકે છે જો.
સાચી વાત છે આમિર પરિવાર ઘણી જગ્યાએ મુસાફરી પણ કરે છે.
બિલકુલ અને મુસાફરીથી છે ને નવી ચ. વિશે પણ માહિતી મળે છે અને છે ને નવા લોકો સાથે પણ ઓળખ થાય છે. તેમની
હા સાચી વાત છે, નવા સંસ્કાર પણ જોવાવામાં મલે છે. વિવિધ ભાષા વિશે પણ જાણવા મળે છે આપણને
બિલકુલ અને અમીર પરિવારમાં છે ને મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે અને પરિવારના બધા સસ્યો છે ને સાથે મળીને જ બધું કાર્યક્રમ કરતા હોય છે
સાચી વાત છે આનંદ ન વાતાવરણ બને છે બાળકો પણ ખુશ ત્યાં થઈ જાય છે
બિલકુલ અને ઘરમાં સફાઈ પણ રાખવી ખૂબ જ અગત્યની છે, અને કહેવાય છે, ને કે સફાઈથી આરોગ્ય પણ સારું રહે છે.
હા વૃક્ષો ઉગાડવાનો પણ સારો વિચાર છે, ત્યાંનો
બિલકુલ અને પર્યાવરણને રક્ષા બધાની ફરજ છે, જુઓ
હમ પાણી નો બચાવ કરવો જોઈએ વીજળીનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આપડે
બિલકુલ તમે સાચું કીધું હો એટલે અમીર પરિવાર ને સમાજમાં છે, ને પ્રેરણા પણ કેહેવાય ને કે આપી શકાય છે.
હા બિલકુલ સાચી વાત છે, સારા કાર્યથી લોકો પ્રેરિત થઈ જાય છે.
બિલકુલ અને કેવાય ને કે પૈસા સાથે વિનમ્રતા પણ હોવી જ જોઈએ એટલી જ અગત્યની છે.
સાચી વાત છે, વિનમ્રતા થી સ સંબંધો મજબૂત બની જાય છે.
બિલકુલ અને કહેવાય છે, ને કે અમીર પરિવારમાં છે, ને યોજના બનાવીને કામ કરવું છે, ને મહત્વનું હોય છે, જો
બિલકુલ યોજનાથી દરેક કામ સરળ બને છે.
બિલકુલ અને ઘરના દરેક સભ્ય છે, ને અલગ જવાબદારી લેય લે છે, ખબર છે, તમને?
હા બધા પોતાનું કામ સમય પર કરે છે, તો ઘર સારી રીતે ચાલે છે.
બિલકુલ હ અને એકબીજાની મદદ કરવાથી જ આમ સારી આદત છે, તો
મદદથી સંબંધો મજબૂત બને છે.
બિલકુલ અને ઘરમાં છે, ને શાંતિ હોવી પણ ખૂ જરૂરી છે, અને કહેવાય છે, ને કે શાંતિ હોય તો જ બધા આનંદથી રહે છે, બસ તેમ જ છે.
સાચી વાત છે, ઘરમાં સારો વર્તન બધા માટે જરૂરી છે.
બિલકુલ અને મીઠા શબ્દોથી છે, ને પ્રેમ વધે છે, જુઓ
સાચી વાત છે. મોટી સંપત્તિ સાથે મોટી જવાબદારી પણ આવે છે, જવાબ દારી સમજીને નિર્ણય લેવો લેવાનો હોય છે.
બિલકુલ સાચું કીધું આ દરેક વસ્તુ ન યોગ્ય ધ્યાન પણ રાખવું જોઈએ આમ કહેવાય ને કે બે દર કારી ના કરવી જોઈએ તેનાથી નુકસાન જ થાય
હા પૈસાનો સદપયોગ કરવો જોઈએ ખોટી રીતે પૈસા વાપરવાથી ફાયદો થતો નથી.
બિલકુલ સાચી વાત તમે કીધી હો અને અમીર પરિવારમાં છે, ને ઘણી વાર તો સામાજિક કાર્યક્રમમાં છે, ને ભાગ બી લે છે.
હમ તેઓ લોકોની મદદ માટે આગળ આવે છે.
બિલકુલ અને ગરીબ વિદ્યાર્થીઓને પણ છે, ને આમ શિક્ષણ માટે પણ સહાય આપી આપે છે, તેઓ
સાચી વાત છે, શિક્ષણ સમાજનો મો મજબૂત આધાર છે.
બિલકુલ હોસ્પિટલ, લાઈબ્રેરી અને શાળા માટે પણ આમ સહાય મળી શકે છે.
હા બિલકુલ આથી સમાજને મોટો લાભ મલે છે.
બિલકુલ. અને કેહેવાય છે, ને કે અમી પરિવાર માં છે, ને સંસ્કારનું પણ આમ ઘણું મહત્વ હોય છે.
સાચી વાત છે, સંસ્કાર વગર સંપત્તિનું મહત્વ ઓછું થઈ જાય છે.
બિલકુલ અને કેવાય ને કે સત્ય બોલવુ સારી આદત છે.
હા બિલકુલ ઈમાનદારી દરેક વ્યક્તિના શોભે છે.
બિલકુલ અને વચનનું પાલન કરવું ખુબ જ અગત્યનું છે.
હા વિશ્વાસથી સંબંધો મજબૂત બને છે.
બિલકુલ અને નાના બાળકોને સારી તેવ શીખવાડવામાં આવે તો એ આગળ જઈને બો જ ફાયદેકારક થાય
સાચી વાત છે, સમયનું પાલન પણ શીખવાડવામાં આવે છે.
બિલકુલ એ સ્વચ્છતા પર બી છે ને ધ્યાન આપવામાં આવે ને તો એ ખુબ જ સારી વાત છે.
હા બિલકુલ સ્વચ્છ ઘર સુંદર લાગે છે પ્રકૃતિનું રક્ષણ પણ જરૂરી છે.
બિલકુલ અને વૃક્ષો ઉગાડવાથી છે ને હવા પણ સારી રહે છે.
હા પાણી બચાવવું દરેકની ફરજ છે.
બિલકુલ અને આવનારી પેઢી માટે છે ને આ ખૂબ જ જરૂરી છે હ.
હા બિલકુલ વીજળીનો પણ સર સમજીને ઉપયોગ કરવો જોઈએ આપણે.
બિલકુલ વીજળી નો પણ આમ કેહેવાય ને તમે જેમ કીધું અને બચેત આમ છે ને દરેક જગ્યા. કેયા ફાયદકારક જ છે.
સાચી વાત છે તમે કધુ એમ. ઘરમાં પુસ્તક વાંચન ની આદત હોવી જોઈએ આપણેે.
બિલકુલ અને વાંચન થી છે ને જ્ઞાન જ વધે છે. અને તે ખૂબ જ આપણા માટે સારસ સારું કહેવાય.
સાચી વાત છે નવા વિચાર પણ વાંચન થી મળે છે આપણાને.
બિલકુલ અને જ્ઞાનથી છે ને વ્યક્તિ ન વિકાસ થાય છે જુઓ.
બિલકુલ સાચી વાત છે. અમીર પરિવારમાં તહેવારો ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
અને બધા જ સદસ્યો સાથે છે ને મળીને જ આનંદ કરે છે બધા.
હા પરંપરાનું પણ સારસ સન સનુ સરક. શિક્ષણ કરવું જોઈએ.
બિલકુલ અને સી સંસ્કૃતિ છે ને આપડી ઓળખ. છે એમની.
હા મો મોટાઓ નો આદર કરવો જોઈએ આપડે.
બિલકુલ આ નાના સાથે પ્રેમથી વો આમ વર્તન કરવું જોઈએ જો.
હૃદયા અને કરુણા પણ જરૂરી છે.
બિલકુલ અને આ ગુણોથી છે ને સમાજ સુંદર બને છે જુવો.
પૈસા થી સુવિધા મળે મળી શકે છે પણ સારા ગુણ પૈસા કર. હા પણ મોટા હોય છે.
એકદમ સો ટકા ની વાત કી છે અને એકતા થી છે ને પરિવાર મજબૂત બને છે હા.
સાચી વાત છે પ્રેમથી ઘરમાં ખુશી રહે છે સમ સમજણથી મુશ્કેલ. કલીઓ નો ઉકેલ મળે છે આપણે.
એજજ અને ધીરજ પણ ખૂબ જ જરૂરી છે જો એક સફળતા. પરિવાર માટે અને એક અમીર પરિવાર માટે જેને પણ બનવું હોય એના માટે.
હા તમારી વાત બિલકુલ સાચી છે. મને આજે તમારી જોડે વાત કરીને આ વિષય પર વાત. કરીને ખૂબ માર આનંદ આવ્યો.
મને પણ ખુબજ આજે મને. ખબર પડી અને બધું જાણવા મળ્યું ખુબ જ મજા આવી ગઈ તમારી જોડે આ વિષય પર વાત કરીને.
હા ત ચાલ આવજો આપડે મળીએ.
હા આવજો.